મછામાંને
હા મજા વાતા ક છું
હા બધા મજામાં
હમ તો હજ આપડે ઓનલાઈન શોપિંગ ન અનુભવ વિશે વાત કરવા જોઈ રહ્યું છે
હા તમારે વાત સાચી જ છે કે ઓનલાઈન શોપિંગ કરવામાં આપણને ખુબ જ મજા આવે છે
હા બ આજે બધીધી વસ્તુ છે કેમકે આપણી બધી એ્િક પ્રોવા કરે છે સ્ ફ્લિપકાર્ટ એમેઝોન મ્ર અનેક એપ્લિકેશનો ધરાવે છે જે ઓનલાઈન આપણે શોપિંગ કરવી હોય તો ખુબ જ સરળ અૂ રપ ઓનલાઈન શોપિંગ કરી શકી છીએ આપણે તો ભારતીય માનવું છે ઓનલાન શોપિંગ આપ માટે એક બઝ લ ખુબ સ બધ છે આ આપણેે ઓફલાઈન જો લેવા જઈએ તો આપણા પાસે ટાઈમ નહી હોય કેવું ક કઈ પણ થાય જેના કારણે આજે આપણને ઘણું ખરું નુકસાન થઈ રહ્યું છે મતલબ ફાયદો જ છે ઓનલાઈન શોપિંગ આપણા માટે ખુબ જ ફાયદો છે. પર તો નુકસાન એ છે કે કોઈક વાર કઈ વસ્તુ બીજું મંગાવી બી એ આપણા માટે અમુક નુકસાનજનક બની જાય છે. પરુ મારો ઓનલાન શોપિંગ નો અનુભવ હતો હમણાં સુધી બહ ઇન્્યો કારણ કે તેમાં પહેલી વાર તો ટાઈમ નો બચત થાય છે અનેવાને કે ટાઈમ શોપિંગ કરવા જવાનો ટાઈમ પણ નહી હોય છે તો તે શોપિંગ પણ થઈ જાય છે અને ટાઈમ પણ બચી જાય છે બે ફાયદો છે સરળતાથી મને પ્રાપ્ત થઈ ગાય છે. આપણે ઓફલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમે તે મૂકી જાય છે અથવા કોઈને આપી જાય છે દુકાનદાર ને જો તમે કેશ ઓન ડિલિવરી જો કરી હોય તો તમને ફોન આવે. તમે કેશ આપવા જો એ બધું ખોટું જંગટ લાગે એટલે મને તો ઓનલાઈન તમાર શું કરવાન, તમે શું કરો છો?
તમારી વાત બિલકુલ સાચી છે હું તો ખાસ કરીને ઓનલાઈન શોપિંગ જ કરું છું. અને જેના લીધે ખુબ જ ફાયદો પણ થાય છે તેમાં ઘણા બધા રિવોર્ડસ મળે અમને તો એ કેમ કે દિવાળી ઓફર માં ઘણા બધા રિવોર્ડસ મળે અને જેના કારને ખુબ જ ફાયદો પણ થાય છે જો આપણે એવું કરશું આપણને ઘણા બધા ફાયદા થશે અને જેના કારણે આપણને ખુબ સારું પણ લાગશે જો આપણે હા એવું કરશું તો જ આપણને જિંદગી માં ખુબ જ ફાયદો થશે. આપણને પેલું આવશે કે શોપિંગ કરવાની આપણને ખુબ જ મજા આવશે. હું તો જય્યારે પણ કરું છું જ્યારે પણ મંગાવુ છું ત્યારે ડિસ્કાઉન્ટ મળે જ છે અને તેના લીધે મને ખુબ જ સારું લાગે છે, પણ હું ડિસ્કાઉન્ટ લેવા માંગતો નથી અને મને ક્વોલિટીમાં પેલું જોઈએ છે અને તે ખુબ જ સારી વાત છે. અને તમારે પણ એ ક્વોલિટી દેખું જોઈએ.
હા કે ઓનલાઈન શોપિંગ કરવું એટલે આપણા માટ ગયુંને અમુક વાર ભય જન પણ બની જાય છે. આજે તમને ખબર જ કે આજે ઓનલાઈન શોપિંગમાં પણ ઘણા બધી એપ્લિકેશનો દ્વારા ઘણી બધી લિંકો શેર થઈ રહી છે. ફ્રોડ ના નામ પર. જેમકે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી લિંકો શેર થઈ રહી છે. એમાં એવું હોય છે કે તમે એ લીક એટલે એ લિંક આવે અને તમે ક્લિક કરો તો એ લિંકમાંથી ડાયરેક્ટ તમે અ ફ્લિપકાર્ટ એમેઝોન વગેરે વગેરેમાં ઘુસી જાવ છું જેના કારણે તેમાં ઘુસી તો જવાય છે. પરંતુ એ આપણને એવું શો કરે છે કે તમે એપ્લિકેશન માં છો એવું શો કરે છે. તો એ શો ભી કરે છે અને આપણને ત્રણ ચાર હજાર ની વસ્તુ હોય તે માત્ર ને માત્ર બસો રૂપિયામાં ત્રણસો રૂપિયામાં એવ બતાવે છે. અને માત્ર ને માત્ર ઓનલાઈન પેમેન્ટ જ ઓપ્શન હોય છે. તો ઘણા માણસ એની લાલચમાં આવી જાય છે કે ત્રણ ચાર હજાર ની વસ્તુ જો હોય તો આપડે બોસો ત્રણસોમાં જો ઓનલાઈન પેમેન્ટ કરીને મળી શકતો હોય આપડે મંગાવી એવું એને નાક નહી છોડવા જોઈએ. તો ઘણા લોકો શું કરે છે કે ઓનલાઈન પેમેન્ટ કરી દે છે પરંતુ એ લોકો નું કેહેવાય ને જે પાર્સલ હોય એ આવતું જ નથી કેમ નથી આવતું કારણ કે એ ફ્રોડ થઈ ગયો છે. કેમકે એ લિંક ખાલી શેર કરવામાં આવે છે ને તમને. ભોડવામાં આવે છે તમે ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં છે એમેઝોન પણ એવું કઈ હોતું જ નથી. તે આજ કે આજકાલ એ બધા સ્કેમ્પ બો જ ચાલી રહ્યા છે. તો એ આપડે બધા સ્કેમ થી બચીને રહેેવા જોઈએ તમારા જોડે તમારો અનુભવ હમણા સુધીનો ઓનલાઈન નો કેવો રહ્યો છે જણાવશો અને તમારે ઓનલાઈન ખરીદવું જોઈએ કે નહી એ પણ જણાવજો
હમ્મ તમારી વાત સાચી સે. કે ઓનલાઈન શોપિંગમાં ઘણા બધા સ્કેમ થાય છે. અને મારી સાથે પણ સ્કેમ થયેલા કે ત્યાંમાં અ પેલો આઈફોન મંગાવવાનો હતો પાંચસો રૂપિયા માં એવું લખેલું હતું પણ પછી મને ધીરે ધીરે કરને મારો બેંક અકાઉન્ટ લોક થઈ ગયું અને તેના કરતા આઈફોનની લાલચમાં હું અ થોડક મારે અકાઉન્ટ ખુબ જ ગિયા કર્યું હતું અને એ ખુબ જ જરૂરી છે કે આપણે ખુબ જ સાવચેતી રહેવું જોઈએ કે આવા સ્કેમમાં ફસવું જોઈએ ની. અને જેના કારણે આપણને ખુબ જ સારું લાગે છે. એટલે ઓનલાઈન શોપિંગ કરવી એ ખૂબ જ જરૂરી છે પણ એટલી પણ જરૂરી નથી કે આપણે હા પેલું થઈ શકે જો ઓનલાઈન શોપિંગ કરશું તો આપણને ઘણા બધા એે લોકો ને થશે કે આપણને જેના કારણે આપણને ખુબ જ તકલીફ પણ પડશે. અને આપણે કૃપયા કરને આપણે ઓનલાઈન સપ્પા શોપિંગ જ કરવું જોઈએ અને ફોન અ ફ્રેન્ડસ કે આપણે એ લોકોને પણ બતાવું જોઈએ કે એવુ કઈ શોપિંગ ન કરે.
હા બિલકુલ સાચી વાત છે. અને આજે ઓનલાઈન જેવી શોપિંગ તમને ખબર જ હશે કેમ ફાયદા કરે કે જો તમે આજે તમે તમે દુકાનદારો કઈ બી વસ્તુ ખરીદવા જાય મતલબ તો તમે જો કોઈ કપડાની દુકાને જાઓ ખરીદી કરવા જાઓ તો પછી તેઓને બતાવવામાં ઘણી હોય છે બતાવતા નથી. ખોરતા નથી અને ઘણા દુકાનદારો ખોડે પણ છે બતાવે પણ છે પરંતુ આપણેે વસ્તુ ત્યાંથી જો નહી લઈએ તો આપણા પાહે વળે છે અથવા કે છે કે તમારે લેવું જ નહી હોય ઘણી બધી મગજ મારી કરે છે. એટલે આપણને કઈ વસ્તુ નહી ગમતી હોય તો પણ જબરજસ્તી આપણને આપી દે છે. એ આપણને ગમતું જ ના હોય તો તેવી સિચ્યુએશનમાં કેવું કે આપણેે એવું કરવું જોઈએ
કે આપણે ઓનલાઈન શોપિંગમાં કેવું કે તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો ઘણી ખરી વસ્તુ જોઈ શકો છો તમને ગમે તે મંગાઈ શકો છો. તો એ આપણા કામ માટે એવું મને લાગે છે તમારું શું માનવું છે હાલો હલો
તમારી વાત સાચી છે કે આપણે શોપિંગ કરવાની ની ખુબ જ મજા આવે છે. અને જેના કારણે એ ખુબ જ સારું થાય છે કે એ. ઓનલાઈન શોપિંગ કરવું એ ખુબ જ સારી વાત. અને ઓનલાઈન શોપિંગ કરશું તો આપણના પરિવાર માટે શું. અને હમ તે ખુબ જ જરૂરી છે કે આપણે ઓનલાઈન શોપિંગ કરવી એ ખૂબ જ જરૂરી છે અને. ઓનલાઈનમાં ઘણા બધા ફાયદા થાય છે અને મે. તો હું ઓનલાઈન એમેઝોન પરથી ઘણા પ્રકારે મંગાવું છું અને તે. ઘણું બધું સારું ફાયદો પણ થાય છે ઓનલાઈનમાં હું. હમણાં જ એક. આઈફોનનું પેલું મંગાવ્યું ચાર્જર મંગાવ્યું હતું ને તેમાં. રિવોર્સ ઘણા બધા મળેલા હતા અને તે ખુબ જ સારી વાત છે.
હા અને સાચી વાત છે. આજે તમને ખબર કે ફેસબુક જેવી મોટી મોટી એપ્લિકેશનો દિવાળી પણ મોટા મોટા ડિસ્કાઉન્ટ લાવે છે જેમ કે તમારે ટીવી એલઈડી આઈફોન ફોન કોઈ પણ ફોન એન્ડ્રોઈડ વગેરે કઈ પણ ખરીદવું હોય. તો તમને બિગ બલિયન્સ દેશની એક બિગ બલિયન્સ. દેશ ની નામની એક ડિસ્કાઉન્ટ મળે છે જેમાં આટલું ભરપૂર ડિસ્કાઉન્ટ હોય છે. કે તમને વીસ થી પચીસ હજાર નુ ડિસ્કાઉન્ટ મળી જ છે. જેમાં એટલો ફાયદો થાય કે ચાલીસ પચાસ ની હજારની વસ્તુ તમને. ત્રીસ હજાર ચાલીસ હજાર માં પણ મળી જાય છે. તો એ બિગ મિલ્ટન ડેસ્ટ એમેઝોન એ. સ્પેશિયલ અ એક દિવસ એવો રાખી હોય છે જેમાં એક જ દિવસ હોય છે. એમાં ઘણો બધો ફાયદો છે મને તો એવું નથી લાગતું કે આજે. ઓનલાઈન જે ભાવે આપણને મળે છે તે ઓફલાઈન મળે બી શકે. મને તો એવું લાગે છે કઈ વસ્તુ નહી જ મળી શકે એ ભાવ માં તો. તો તમારું શું માનવું છે.
હા તમારે એ ખુબ જ સાચ છે સારી વાત છે કે ઓનલાઈન શોપ. તે ખુબ અ સારી વાત છે અને હું જારે પણ મંગાવું ત્યારે ફ્લિપકાર્ટ પરથી મંગાવું છું. અને ફ્લિપકાર્ટની ડિલવરીનું પ્રઇસ ફાસ ખુબ જ. ફાસ્ટ છે અને ત્યાં સસ્તુ વસ્તુ વેલુ મળે છે. અને તે ટકાઉ પણ હોતું નથી પણ એક દાડો હારું ચાલે એવું મને લાગે. કે ટકાઉ વસ્તુ પહેરવો હોય તો આપણને હમ. સારી બ્રેાન્ડ નું વસ્તુ જ પહેરવું પડે અને જેના લીધે. આપણને ખુબ જ સારું લાગે છે અને. આપણે ટકાઉ વસ્તુ પહેરશું તો જ આપણને પણ સારું લાગશે જેમ કે જોર્ડન ના. બૂટ હું મંગાવવાનો છું એ મને એવું વિચાર છે કે. તે સમથિંગ બે હજાર ના કે આસપાસ આવી જતા છે અને મને જોટણનો બુટ. ખૂબ જ ગમે છે અને ઓનલાઈન પ્રાઇસ ચેક કરી તો મને બસો ત્રણસો રૂપિયા ઓછા બતાવશે એટલે હું જોડાન ના બુટ તો મંગાવવા છ અને એક દિવસ હું. તે પહેરીને ફ્લેક્સ તો કરાજ. અને જોડાણ મને ત ખુબ જ ગમે છે તમે ગમે છે.
હા બિલકુલ સાચી વાત છે ઓનલાઈનોપિંગ ખુબ જ ફાયદાકારક છે અને આપણે ઓનલાઈન શોપિંગને સારી રીતે ઉપયોગ કરવો જેવો જ મરવાનો છે તો આપણેે પણ આજ રીતે આગળ પણ વાત કરતા રહીશું ચલો ગુડ નાઇટ બાય
બાય.